હલો શ્રી કૃષ્ણ બસ મજામાં તમે કેમ છો?
બસ મજામાં મજામાં તમે કેમ છો?
બસ બહુ જ સરસ મજા મજામાં બીજું બોલો
એટલો બધો વરસાદ પડી ગયો અને અહીં આપડી બાજુ કઈ જ નથી.
હા ખાસતો વરસાદ પડી ગયો બધી બાજુ આપડે જ નથી અહીંયા એકદમ કોરું કટ જે ગોધરામાં તો બિલકુલે વરસાદ નહીં. સુરત વલસાડ બધે કેટ કેટલું જળબંબાકાર થઈ ગયું છે બધે.
હ એજ ને બરાબર બરાબર બીજું? બસ મજામાં.
હા કેવો રહ્યો દિવસ આજનો હ તમે ફરવા જવાના હતા જઈ આયા?
ના ના ફરવા તો નહોતા ગયા ને કામ થી જ રવાનું હતું. પણ નથી ગયા. બીજું રસોઈ પતી ગઈ તમારે?
ઓહ રસોડૂસે બધું પટી ગયું દાળ જે તો અગિયાર રસ એટલે ભાત મૂક્યા નહી એટલે દાળ ઢોકળી બનાઈ.
હ
હવે આવે છોકરાઓ એટલે ખાઈ લઈએ.
બરાબ બરાબર બીજું બોલો?
બસ બીજું તો આ બધે ન્યૂ ટીવી ચાલુ કરીએ એટલે સમાચારમાં તો એક જ વાત, પાણી પાણી ને પાણીને ગોધરામાં તો કોરવું કોરું ને કોરવું. કુતરામાં તો કશું જ નથીવ
હા એજ ને સુરત બાજુ તો પેલ ખબર નહ કયું વિસ્તાર હતું ત્યાં તો આખું એટલું પાણી ભરાયું એવું કેતા હો ન્યૂઝમાં કે દસ મિનિટમાં આ ખુજ પાણી પાણી થઈ ગયું હતું દસ મિનિટમાં કેટલું નુકસાન વેપારીઓને તો કેટલું નુકસાન થયું બાપ્પા ભદ બાર નું કે એટલું બધું ફોન વાળા કપડા વાળા ખબર નહ કેટલું માલ ખરાબ ગયું કે એટલું બધું માલ હતું અમે તો વિડીયોમાં જોતા હતાા પણ મારા તો જોયું વિડીિયોમાં કેટલું બધું ખરાબ સામાન જ કેટલું પાણી પાણી ભરાઈ ગયું બાપ અ સહેજ વી આમ એવું લાગતું હત કે કુદરતમાં શું થયું આમ અચાનક જ
હમ ના કુદરતનો કેર વર્તાય હોય એવું લાગે છેવ
હો એ
બોવ જ વરસાદ વલસાડમાં પણ એટલું છે બરોડામાં પણ છે આપણે અહીંયા ગોધરામાં જ નથી. શરૂઆતમાં તો શિવાલિયામાં ભી કેટલો વરસાદ પડ્યો એટલો વરસાદ પડ્યો કે જેની હદ નહી. એક દિવસમાં પાંચ છ ઇંચ વરસાદ પડી ગયો સેવાલિયા સુધી વરસા વરસાદ હતો આપડણે અહીંયા વરસાદ નહીં.
એજ ને
હમ બીજું?
બીજું દિવસ મજામાં આવે જમીશું થોડીક વાર માં અમે તો આજે કલર કરવાનું છે બીજું તો શું.
હા ફરળસ કરવાનો આ
હ ફરણ માં તો કેટલી બધી વેરાયટી આવી ગ છે બજારમાં પેલા તો આપડે ઘરે કેટલું ખાલી પેલું શું આવે પેલું લોટ ની આપડે બાખરી થતી. અને મોરૈયો ને
અડીને મોર્ય્યો
હા અને સાબુંદાણા. હવે તો માર્કેટમાં હાંડવો ને ખમણ ને ખબર નઈ શું શું આવી ગયું છે.
હમ્મ, હવે તો છોકરાઓને તો રસ પૂરી ભાવેે છે એટલે રસ પૂરી જ કરવી પડે, રાજગરાની પુરી જોડે રસ
એવું છે બરોબર બરોબર
બીજું બધું બ બીજું બોલો, નવીનમાં શું છે અત્યારે, શું કરે છોકરાઓ?
બસ મારા ભાઈ બેહેન તો બેઠા છે.
હમ્મ.
હોવ એક ગઈ છે ફરવા અને એ મારો ભાઈ તે એના ભાઈબંધ ના ઘરે ગયો છે.
હમ્મ, શું કરે ડોક્ટર સાહેબ, કેવું ચાલે છે એનું ક્લિનિક?
એમનું તો બધું સારું ચાલે છે હવે, અત્યારે જોઈએ હવે અત્યારે તો એની સિઝન આવી ગઈ ને બધા હવે તો વરસાદનો માહોલ એટલે મચ્છર મલેરિયા અને બધું કેટલું વધું બીમાર પડે લોકો એટલે ખબર નઈ શું શું થાય, એટલે એ હવે બઉ જ એમને તો સહેજ બી ટાઈમ નથી. સવારે બી વહેલા નીકળી જાય ને રાત્રે તે વહેલા અહ રાત્રે એકદમ જ મોડે આવે એમને તો હવે જમવાનું એ ટાઈમ નઈ એટલું
આ સીઝન જ એવી છે ને એટલે શું કરે લોકો
એજને મચ્છર છે ને કેટલી બધી ગંદકી છે. છે મલેરિયા ખબરની શું શું થાય છે. માણસો ને તો બાપ્પા હવે.
અત્યારે તો ડોક્ટરોની ફૂલ કમાની છે. એવી સીઝન છે.
નાની નાની વાતમાં બોટલો નાની નાની વાતમાં ચાલો ભાઈ બોટલો ચઢાવ બોટલો ચઢાઈ. હમ.
હ એજ. બપોરે બી મેં હવે જોયું કે આજે થઈ જાય તો હવે કાલ સુધીમાં આખું કાર્ય પતા હ દ આમાં કેમકી પતે તો સારું મારે તો લગભગ પાંચ છ કોલેજ કરવાના છે. થઈ જાય તો સારું નાઈ થાય તો હવે શું કરીશું બીજું તો. જોઈએ ને તો કાલ સુધી માં પતી જશે લગભગ તો મારે બધું.
હમ હમ.
હ.
છે, બાકી શું કરે તમારા મોટા બેન
હું તો બેાઈ હવે એમને બી આ કાર્યમાં જોડું તો હતું બમના જોડે સવારે વાત થઈ, સવાર શું બપોરે, બપોરે એમની જોડે કલાકે એક વાત કરી એટલે એમનું બી થોડું ઘણું પત્યું હોું ને મારું પતિ થોડું. હવે કાલે જોઈશું કાલે પતી જાય તો સારું. કે કે પાછું મારે તો સોમવાર થી શું ભણવાનું ચાલુ થશે ને એટલે બધું રહી ના જાય એટલે બીજું કઈ વધતી જાય તો સારું છે ના પોતે તો કર્યું શું હવે ધીરે ધીરે
બરાબર બરાબર.
હા.
છે બીજુ બા બાકી બધું, તમારે ત્યાં કેવો માહોલ છે વરસાદનો?
અરે એ ઠંડુ પવન આવે છે રાત્રે પણ વરસાદ એટલ નથી. વરસાદ આવે તો સારું બીજું તો શું આવે
હ વક્થી તો બધે બહુ વરસાદ છે રાજકોટ કાઠીયાવાડ માંગરોળમાં તો એટલો વરસાદ છે માંગરોળમાંની પરિસ્થિતિ બી સુરત જેવી જ છે બહુ વરસાદ છે માંગરોલ માં વેરાવલ માં બધે બહુ વરસાદ છે
બરાબર બરાબર આજે હવે મારે તને એમના પડદા થોડા બનાવડા કોને હતા એ થોડું પેલા જે ખેંચવાના હોય છે ને એ ખરાબ થઈ ગયા છે
અચ્છા
હા તો એ બનાવીને હવે જોઈ આજે આવ્યો તો હતો ભાઈ જોઈ ગયો છે હવે એકાદ બે દિવસમાં પછી આપી જશે પડદા
હમ
હ
હમ હમ
હ આ વરસાદ ના લીધે તો આપડે શું કેહેવાય શાકભાજી એટ એટલી મોંઘી થઈ ગઈ એટલી મોંઘી થઈ ગઈ હું તો બજાર માં ગઈ ને ભાવ સાંભળી ને એવું લાગ ત તું બાપ્પા બઉ વધારે ભાવ છે શાકભાજીઓનું તો
હમ હમ હમ
હ ફ્રૂટ તો એનાથીબી મોંઘા
હો હવે તો ગૌરી વ્રત આવશે ને એટલે બધું મોંઘું જ થઇ જશે ફ્રૂટ મોંઘું સુકો મેવું મોગું બ દુખઉ મોગું ખારે ખારેખ ને એવ બધું જ મોંઘું મોંઘું થતું જ હશે અને એક છોકરીઓ હવે વ્રત રાખશે એટલે મજા મજા એ લોકોને તો
હા એ તો પછી દરરોજ અમારે તો કેવું હતું હું નાની હતી એ ત્યારે તો અમારે બધાને છે ને વ્રત આવતા ને એ એટલે શું કરતા સ્કૂલમાં છોકરીઓને બધાને રંગીન કપડા પહેરવાના આપી દેતા છૂટ પેલા તો બધા યુનિફોર્મ પહેરે ને એમ તો જે વ્રત મૂકે ને એ બધાને છૂટ તમે રંગીંગ કપડાં પહેરો કોઈ વાંધો નહી એવું હા પછી પાંચ દિવસ અલગ અલગ ઊતું છે ને એક દિવસ જીન્સ ટોપ પહેરીને જતી દિવસ મસ્ત આમ ફ્રોક પહેરીને જતી ને એક દિવસ સ્કટ ટી શર્ટ ને એવી રીતના પાંચ દિવસ સમાર હતું પછી છેલ્લા દિવસ પછી તો હ છે ને રજા મૂકી દેતી બીજા દિવસે જે દિવસે અમારે રાતનો ઉજાગરો થાય ને જાગરણ થાય ને એ દિવસ પછી બીજા દિવસે શું પધરાઈ આવવાનું હોય ને પેલું જે જવાર વા આવ્યા હોય ને એટલે એ પધરાઈ આવીઈ ને એટલે પછી એ દિવસે મારી તો રજા એવું
કેટલી મજા આવે નહીં
હ બહુજ મજા આવે અમે તો પછી શું કરીએ રાત્રે તો પછી એ દિવસે મેળામાં ફરી આવીએ અને બધી બહેનપણીઓ એક એ ઘરે ભેગા થઈએ ને આખી રાત વાતો કરીએ ને
જે રમતો રમીએ એને ખૂબ ખૂદાવ રમતા અને આપણે તો કેટલું બધું રમતા અમે તો બહુ બધું રમતા.
હા, બો મજા આવતી હમણાં તો કોઈ નથી રમતુ. હમણા તો બધા મોબાઈલ જ જોયા કરે ને? અમે તો, કઈ જ નથી,, હમણાં તો બાળકો બહુ જ બાર આમ એટલું છે જ નહી, કોઈને રમવાનું ને ત્યારે અમે લોકો તો એટલું બધું રમતા ને ખો-ખો રમતા, પછી મારમદડી રમતા અને પછી ડબાઈસાઈસ ને
હા, ડબ્બાઈ એક્સપ્રેસ રમવાની તો બહુ મજા આવતી હતી.
હઉ, અને પછી થપ્પોદાર રમતા અને બહુ મસ્ત-મસ્ત રમતા અમે લોકો પછી ઘર-ઘર રમતા અને પછી એક બીજાનું આમ સાડી પહેરીને આમ તૈયાર થઈએ.
હા, કેટલી મજા આવતી વેણી નાખીએ હેસ્ટાઈલ અલગ-અલગ બનાવીએ.
હા, વાળમાં અલગ-અલગ ચોટલી મેં તો પેલા ખજૂરી ચોટલી બનાવ બધી અલગ-અલગ અને પછી આગળથી પેલો બફ કરીને બનાવતી બધું અને પછી મેં રંગીન પેલી બક્કલ આવે ને નાના-નાના
હમ.
એ પછી એના પછી એ વાળમાં નાખતી નાના-નાના કરીને હા. બઉ જ મજા આવતી અમને તો હઉ, હવે તો બધા પોત પોતાના ઘરે જ પોત પોતાના કામ ધંધે લાગી ગયા એટલે હવે કોઈક મળતું નથી. ખાસ ખાલી બસ અમે લોકો જ હા, ફર્યા કરી અને બસ આમ જ થાય.
છોકરાઓ બી મોટા થાય, તમારું ગ્રુપ બી આખું મોટું થઈ ગયું એટલે બધા પોત પોતાના કામમાં લાગી ગયા, પોતાના ભણવામાં ને બધું મતલબ પોતાનું કેરિયર બનાવવામાં લાગી ગયા છોકરાઓ.
હઉ એજ એટલે હવે કઈક થતું નથી. એટલી વાતો અમારે હા, હવે તો કોઈ દિવસ મળીએ કા તો મેસેજ પર, સંદેશ પર વાત કરીએ ફોન પર. ને તર બસ ચાલતું રે, હા. આજે મારો આજે માર બેનપણીનું બર્થ ડે છે.
જવાના કે? હલો, હલો. હલો. હલો. હલો. હલો.